હાલો શું તમને મારો અવાજ આવી રહ્યા છે મિત્ર
હા મિત્રો તમારો અવાજ આવી રહ્યો છે
કેવું ચાલી રહ્યું છે જીવનને
હા મિત્રો હવે તો વરસાદ મોસમ ન મસ્ત આનંદ માની રહ્યા છે તમારું કેવું ચાલી રહ્યું છેબી
હ અમારે પણ વરસાદનું મોસમ છે એટલે હવે ગરમી થોડી ઓછી લાગે છે એલે મજા આવે છે
હ
શું તમે વિપરીત છો
હા મિત્ર હું આ વ બેઠો છએ
તો ચાલ ને આપણે નાના વ્યવસાય અને રોજગાર વિશે થોડી ચર્ચા વિચારણા કરીએ
હા મિત્રો ચોક્કસ ચાલો ને થોડી ઘણી ચર્ચા કરીએ
હ નાના વ્યવસાય દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવા વ્યવસાય ઓછા મૂડીરોકાણથી શરૂ કરી શકાય છે અને સ્થાનિક નાના વ્યવસાયથી વ્યક્તિ આત્મનિર્ભર બની શકે છે તેમજ અન્ય લોકોને પણ રોજગાર આપી શકે છે નાના વ્યવસાયના ઉદાહરણોમાં કરિયાણા ની દુકાન ચા નાસ્તાની લારી દરજી કામ બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરીંગ હસ્ત કલા ઉત્પાદન ડેરી વ્યવસાય કૃષિ આધારિત ઉદ્યોગો અને વેચાનો સમાવેશ થાય છે આ વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય આયોજન મોડી કૌશલ્ય અને મહેનત જરૂર છે રોજગાર એટલે વ્યક્તિની વ્યક્તિને તેની મહેનત અને કુશળતાના બદલામાં મળતું કામ અને આ બહુ ચાલે રોજગાર બે પ્રકારના હોય છે સ્વરોજગાર અને નોકરી આધારિત રોજગાર સ્વરોજગારમાં વ્યક્તિ પોતાની વ્યવસાય ચલાય છે જ્યારે નોકરી આધારિત રોજગારમાં વ્યક્તિ સંસ્થાની કે કંપનીમાં કામ કરે છે નાના વ્યવસાયના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધે છે બેરોજગારીમાં ઘટાડો થાય છે અને લોકોના ધીમા સ્તરમાં સુધારો થાય છે સરકાર પણ વિવિધ યોજનાઓ લોંગ સહાય અને તાલીમ કાર્યક્રમો દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે તેમજ આજના આધુનિક આજના સમયમાં ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોને ઉપયોગથી નાના વ્યવસાયને વધુ વિકાસની તકો મળી રહે છે ઓનલાઇન માર્કેટિંગ ડિજિટલ પેમેન્ટ અને ઈ કોમર્સ ના નાના વેપારી તેમના ઉત્પાદન ને ચ બજારમાં પહચાડી શકે છે આથી કહી શકાય જે નાના વ્યવસાય અને રોજગાર દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તે આત્મનિર્ભરતા વધારવાવામાં આવક ના સ્ત્રોતો બકડવામાં અને સમાજના સર્વાંગી વિકાસમાં મહત્ત્વને ફળ આપે છીએ નાના વ્યવસાય અર્થતંત્રના મહત્વપૂર્ણ લાગશે તેઓ ઓછી મૂડી મર્યાદિત સંશધનો અને સ્થાનિક શ્રમ શક્તિનો ઉપયોગથી ચલાવવામાં આવે છે નાના વ્યવસાય ગામડા તેમજ શહેરમાં રોજગારીનું સર્જન કરીને લોકો જીવન ધવાર છે નાના વ્યવસાય નું મહત્વ સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઊભી કરે છે ઓછી મોડીથી વ્યવસાય શરૂ કરી શકાય છે સ્વરોજગારને પ્રોત્સાહન મળે છે બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય છે સ્થાનિક ઉત્પાદન અને વેપારમાં વધારો થાય છે મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવાની તક મળે છે દેશના આર્થિક વિકાસમાં ફાળો હોય છે તેમ નાના વ્યવહારના પ્રકાર કરિયાણાની દુકાન ચા નાસ્તાની લારી દરજી કામ બ્યુટી પાર્લર મોબાઈલ રિપેરીંગ ડેરી ઉદ્યોગ હસ્તકલા કમ્પ્યુટર ની પ્રિન્ટિંગ પ્રિન્ટિંગ સેવા ઓનલાઈન વ્યવસાય કૃષિ આધારિત ઉદ્યોગો તેમજ રોજગાર ન હતી. રોજગાર વ્યક્તિને આવકનું સ્ધન પૂરું પાડે છે. રોજગારીથી વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે રોજગારથી સમાજમાં લોકો તો સમાજ માનસિક સ્ીર સ્િરતા આવે છે અને ગરીબી ઘટાડવા મળે છે રજ કરના પ્રકારે સ્વરોજગાર વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી આવક મળે છે જેમકે દુકાન ચલાવી. ખેતી કરવી અથવા જન ઉદ્યોગ શરૂ કર પગારે આધારિત વ છે ગ વ્યક્તિ કોઈ કંપની સંસ્થા અથવા સરકારી વિભાગમાં કામ કરીને પગાર મળે છે તેને પગારી આધારિત રોજગાર કહેવાય છે. અનિ ચિ રુ રચ ગર ઓછા સમય માટે કરવાનું આવતું કામ જેમ કે ટ્યુશન સરકારની શારી સરકાર નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજના મૂકે છે જેમકે લોન સબ શરી તાલીમ અને માર્ગદર્શન દ્વારા યુવાનોને વ્યવસાય શરૂ ક્રમાંક છે. તો મિત્ર તમારો શું અભિપ્રાય છે આના વિશે.
હા એણ આજના જમાનામાં નાના વ્યવસાય અને રોજગાર ઘણી બધી ગાઢ અને સુરક્ષદ આપણે કોઈ પણ દેશ ના અર્થતંત્ર ના વિકાસમાં અનેજગારો બેરોજગારોની સમસ્યા વધારવામાં નાના વ્યવસાયો એક કરોડ રજુ સમાન કામ કરતા હોય છે. રોજગાર નિર્માણ ન મુખ્ય સ્ત એ છે કેધ મોટા ઉદ્યોગો સરખામણીમાં નાના અને મધ્યમ ઉદ્યોગો ઓછા મૂડીરોકાણ સાથે વધુ લોકોને રોજગારી આપી શકે એ તરફ જેમાં સ્થાનિક રોજગારી સ્થાનિક રોજગારી નાના વ્યવસાય જે તે વિસ્તારના સ્થાનિક લોકોને આજીિકા પૂરીળમાં મદરૂપ બ તેથી લોકોને રોજગારી માટે મોટા શહેરો સ્થળાંતર કરવું પડતું. બ અને આમ જો તો વિવિધ ક્ષેત્રમાં તો કો કરિયાણે નીને દુકાન બ્યુટી પ પાર્રલ હસ્તકલા થી લઈને નાના આ સારઅી ના વ્યવસાય દરેક સ્તરના કુશલ અને અુશ શ્રમિકોને ક પછી જો તો આર્થિક સમાનતા અને સમય જો તો નાના વ્યવસાયો સમાજમાં દરેક વર્ગને આગળ આવવાની તક આપેલી હોય છે. જેમા મહેલા સશક્તિકરણ આ તરફ ગૃહ ઉદ્યોગો મુર્તિ અને ફૂડ બિનેસ જેવા નાના વ્યવસાય દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બન રાખ હોય છે પછી બીજી તરફ જે સાહસિકતા આજના યુવાનો માત્ર ન ને બદલે જો થિયેટર બની રહ્યા. છે. જેમાં અર્થતંત્ર માટે ખુબ જ હકારાત્મક બાબત ગણય છે. પછી બી સ્થાનિક કળા નાના ઉદ્યોગો સ્થાનિક સંસ્કૃતિ પરંપરાગત કલા અને હસ્તકલાને જીવંત રાખ છે તેમજ તે ગામડાઓ અને નાના નગરોમાં પરંપરાગત. કારીગરોને રોજગારી આપીને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદગાર છે. આજના જમાનામાં તો નાના વ્યવસાય સામાન્ય મુખ્ય પ્રકાર જે મડી બેંકો પાસેથી સરતાથી ઓછા વ્યાજે લોન ના સથી હોય. તેમજ મોટા ઉદ્યોગો સામે સ્પર્ધામાં પણ ઘણી બધી તકલીફ. જેમાં ઈ કોમર્સ્ મ અને મોટી કંપનીઓ. ડિસ્કાઉન્ટ સામે ટકી રહેવું એ ખુબ પછી જોઈએ તો મુદ્રા યોજના દરા વ્યવસાય સરગ્ર વધારવા માટે ગેરંટી એ લોન મળતી હોય છે. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા દ્વારા નવા આઈટી સ સરમ તો ઈમાનને પ્રોત્સાહન અને સબસીડી મળતી હોય છે. તેમ જો કે નાના વ્યવસાય માત્રમાણી સાધન નથી પરંતુ દેશ માંથી બેરોજગારી નાબૂદ કરવાનું એક સશક્ત માધ્યમ છે. જો નાના વેપારીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ સસ્તી લો અને ટેકનોલોજી નો સાથમા તો તેઓ પણ રોજગાર નિર્માણમાં બમણો આપી શકે અને સામાન્ય લાંબા આ રહયો હતોું મારો નાના વ્યવસાયને રોજગાર
માનવી વવસાર અને રોજગાર દેશનાામ સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેઓ માત્ર આવા સાધન જ નથી પરંતુ આત્મનિર્ભરતા આર્થિક પ્રગતિ અને સામાજિક વિકાસનાવ ત્ પણણ સાધીન પણ છે. તેથી નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપીને વધુ રોજગારીની તત્ ઉભી કર હોય. આજના સમયની અગત્યારની જરૂરિયાત છે. અને તમે જે નાનો વ્યવસાયને રોજગારી વિશે ત મને જે માહિતી આપી. તેના બદલ તમારે ખૂબ ખૂબ આભાર.
હા મિત્રો તમારો પણ આભાર.